હલો
હાઈ કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં. આજે શું કર્યું સવારે?
આજે?
હા
સવારે સાડા છ વાગે ઉઠી, ફ્રેશ થઈ. અને પછી થોડું યોગા કરીને, બ્રેકફાસ્ટ બનાવ્યું.
વાહ તમે રોજ યોગા કરો છો?
હા રોજ ટ્વેન્ટી મિનિટ્સ કરું એનાથી ફ્રેશ લાગે ને તમે કરો કે નઈ એક્સરસાઇઝ?
હું ટ્રાય કરું છું પણ રોજ નથી થતું ક્યારેક વોકિંગ કરું છું અને ક્યારેક જીમ જાઉં છું.
રોજ જવું જરૂરી છે ડેલી ઓછું કરો પણ રેગ્યુલર કરો.
રાઈટ તમારે બ્રેકફાસ્ટમાં શું હતું?
પોહા અને મિલ્ક હતું વીકેન્ડ હોય તો સેન્ડવીચ પણ બનાવવું આમ
સારું છે મને પોહા બહ ગમે છે હું તો આજે બ્રેડ એન્ડ ઓમ્લેટ ખાતું
બ્રેકફાસ્ટ કે નથી કરતો કરતા ને
પેલા કરતો હતો પણ હવે ડોક્ટરે કીધું કે બ્રેકફાસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે હવે રોજ કરું છું.
વેરી ગુડ વેરી ગુડ પછી ઓફિસ ગયા હતા.
હા હું સાડા નવ વાગે ઓફિસ પોહોંચી ગયો હતો ટ્રાફિક ઘણો હતો આજે એટલે,
ટ્રાફિક તો હવે દરેક સિટીમાં પ્રોબ્લેમ જ તો હવે શું કરવાનું એનું તો
બિલકુલ તમે ઓફિસ જાઓ છો કે વર્ક ફ્રોમ હોમ કરો.
હમ ઓફિસ જાવને વીકેમાં એક દિવસ વર્ક ફ્રોમ હોમ મળે મને
ઓફિસ સુધી કેટલો ટાઈમ લાગે.
અરાઉન્ડ થર્ટી મિનિટ જો ટ્રાફિક હોય તો ફોર્ટી ફાઈવ મિનિટસ પણ લાગી લેટ થઈ શકે. છે એમ
મારે પણ ઓલમોસ્ટ સેમ જ છે.
ઓફિસમાં જે વર્કલોડ હતો કે નહી હતો.
હા ઘણી મીટિંગ હતી એક પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ હતું આજે
પ્રેઝન્ટેશન સારું ગયું.
સ્ટાર્ટિંગમાં નર્વસ હતો પણ પછી કોન્ફિડન્સ આવી ગયો.
કોન્ફિડન્સ એક્સપિરિયન્સથી આવે.
ના એ તો છે તમારા ઓફિસ માં શું કામ હતું.
ઈમેલ્સ ચેક કરવાના ક્લાયન્ટ સાથે કોલ હોય અને રિપોર્ટ કમ્પ્લીટ કરવાના
લંચ ક્યારે કરો.
દોઢ વાગે હું તો ઘરનું ટિફિન લઈ ગઈ,
શું લીધું હતું.
રોટી, દાળ, રાઈસ અને મિક્સ વેજીટેબલ
ઓ હેલ્ધી ફૂડ એમ
હા બારનુ રોજ નથી ખાવાનું
હું પણ ટ્રાય કર છું કે ઘરનું ફૂડ જ ખાઉ
વોડર કેટલું પીવો તમે
અરાઉન્ડ બે લીટર જેવું ડોક્ટરે ત્રણ લીટર તો કીધું છે મને
હમ્મ એટલીસ્ટ ત્રણ લીટર તો પીવું જ જોઈએ.
ઓફિસ પછી શું કરો છો?
ઘરે આવીને થોડું રેસ્ટ કરું. પછી મમ્મીને કિચનમાં રોજ હેલ્પ કરું.
અચ્છા બહુ સરસ. હું ઘર આવીને પેલા ચાય પીવું છું.
ચાય વગર ફ્રેશ નથી લાગતું ને
એક્ઝેકલી ચાય મારી ફેવરેટ છે.
મારી ફેવરેટ તો કોફી છે.
કોફી કે ચાય તો ડિફિકલ્ટ ચોઈસ હોય ને?
હા લાઈક મોર્નિંગમાં કોફી, ઇવનિંગ માં ચાય.
સારો કોમ્બિનેશન છે.
તમે જાઓ ઇવનિંગમાં વોક કરવા માટે?
ક્યારેક જાઉ છું. વોકિંગ કરતા મ્યુઝિક સાંભળવાનું ગમે છે.
મને પણ મ્યુઝિક બહુ ગમે.
કયા ટાઈપના સોંગ?
રોમેન્ટિક સોફ્ટ, અને ગુજરાતી સોંગ.
મને પણ ઓલ્ડ બોલવુડ સોંગ બહુ ગમે છે.
ના એ મ્યુઝિકમાં ફ્રેશ થઈ જાય ને?
સાચી વાત. ઓફિસ પછી, તમે નોર્મલી કેટલા વાગ્યા સુધી ફ્રી થઈ જાઓ છો?
અ સાડા છ સુધી. પછી હું ઘર આવી જાઉં.
ઓકે ઘરે પહોંચવાના પહેલા શું કરો છો?
ફ્રેશ થાવ. ડ્રેસ ચેન્જ. અને મમ્મી સાથે થોડી ટાઈમ પાસ કરી લોઉ.
ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ને?
હા! આખો દિવસ બધા બીઝી હોય તો, સાંજે જ તો રસવાની મજા અલગ જ હોય ને?
તમારા ફેમિલી માં કેટલા મેમ્બર્સ છે?
અમે? ટોટલ ફાઇવ મમ્મી, પપ્પા, ભાઈ, દાદી અને હું. તમારી ફેમિલી માં?
અમે ચાર મેમ્બર છે. મમ્મી, પપ્પા અને મારી નાની બેન અને મેં.
પેરેન્ટ્સ શું કરે?
પપ્પા બિઝનેસ કરે છે. અને મમ્મી હાઉસવાઈફ છે. અને તમારો?
પપ્પા પ્રાાઈવેટ કંપનીમાં જોબ કરે. અને મમ્મી હાઉસવાઈફ છે.
વીકેન્ડમાં બધે સાથે બહાર જવાનો પ્લાન બનતા હોય તમારે?
હા! મંથમાં એક બે એવા રેસ્ટોરન્ટ કે શોપિંગ માટે જઈએ અમે લોકો.
વાહ! ફેમિલી ટાઈમ એન્જોય કરો છો. એમ ને?
હા! કેમ તમારા ફેમિલી વીકેન્ડ પસાર નહી થાય?
હું ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવા જાઉં છું. કે પછી મૂવી જોવાનું ગમે છે.
ઓ ક્રિકેટ રમવાનું ગમે છે એમ ને.
બહુ જ ગમે. હું બેટ્સમેન છું.
હ હું સ્પોર્ટ્સ ઓછું રમું છું. પણ બેડમિન્ટન રમવું ગમે.
બેડમિન્ટન પણ મસ્ત એક્સરસાઇઝ છે.
હા! બોડી એકદમ એક્ટિવ રહે.
ફ્રી ટાઈમમાં, બીજું શું કરવાનું ગમે છે તમને?
બુક વાંચવાનું, મ્યુઝિક સાંભળવાનું, કુકિંગ કરવી ગમે, રીલ્સ જોવાની ગમે.
કુકિંગ. શું બનાવી શકો તમે?
ખિચડી, પુલાવ, પનીર, પા પાસતા ઢોકલા. થોડું ઘણું બધું ઓલમોસ્ટ તમે જે કે એ બી મે બનાવી શકું છું એવું.
અચ્છા! તમે તો મસ્ત ફૂક છો તો તો.
હા અ એ શોખ છે ને મને ખાવાનું બનાવવાનું એટલે મેં બધું બનાવીલું
મને પણ કુકિંગ શીખવી છે
ઈઝી રેસીપી સ્ટાર્ટ કરો ને યુટ્યુબ પર ઘણા વિડીયો મળી જાય
હા મેં ટ્રાય કરીશ
હમ મોબાઈલ કેટલો યુઝ કર
ઓનેસ્ટલી થોડું વધી જાય છે સોશિયલ મીડિયા ના ટાઈમ વેસ્ટ થાય છે
અચ્છા મારી સાથે પણ એવું જ થતું હતું હવે હું સ્ક્રીન ટાઇમ એકદમ લિમિટમાં રાખી દીધુ છે
સારી હેબિટ છે હું પણ સ્ટાર્ટ કરીશ
રાત્રે સૂતા ટાઈમ પેલા મોબાઈલ ઓછો યુઝ કરવો જોઈએ એમ
હા નહી તો સ્લીપ ડિસ્ટર્બ થાય છે પછી
હા
તમને મૂવીઝ જોવાનું ગમે
કોમેડી અને ફેમિલી મુવીસ વધારે ગમે મને
હોરર નથી ગમતી
ના ના બિલકુલ નહી હોરર પણ નહી આવે મને ડર લાગે
મારી સાથે બી એવું જ છે
લાસ્ટ મૂવી કઇ જોઈ હતી તમે
લાસ્ટ વીકેન્ડ પર એક કોમેડી મવી જોઈ હતી એ બહુ ફની હતી
ના એ શું પણ વીકેન્ડમાં કઈ મોવી જોવાનું પ્લાન કરું છું
ઓટીટી પર જોઇશ કે થીયેટર માં
ટાઈમ હોય તો થિયેટર માં નહી તો ઓટીટી
થીએટરની ફિલિંગ જ અલગ હોય છે
હા સ્પેશલી પોપકોર્ન સાથે
પોપકોન વિના મુવી અધુરી લાગે ને
હા સાચે હા
શોપિંગ કરવાનું ગમે
પણ ઓનલી જરૂર હોય ત્યારે બાકી એમ તો મેં ખોટા ખર્ચા નથી કરતી
સેમ મે બી ઓફર્સ હોય ત્યારે શોપિંગ કરું છું
હો ઓનલાઈન કે ઓફલાઈન
બંને ક્લોથસ મોસ્ટલી ઓફલાઈન અને ગેજેટ્સ ઓનલાઈન
હું પણ એવું જ કરું સેમ તમારા જીવ જેવું તમે કરો છો
ફેસ્ટિવલ શોપિંગની મજા જ અલગ હોય છે ને હલો હલો હલો
હલો